હા કેમ છો? કેમ છો? મજામાં. હા. અ અત્યારે તો હલો.
હા.
અત્યારે તો વાત જવા દેવને કે અ અમે લોકો જતા તા ને અ એટલું બધું ખોદકામ ક--રી મૂકેલું ને પાણીને એવું પડ્યા કરે કે અમે તો પડ તા પડતા બચ્યા અને આ બધા એટલું બધું સરકાર કઈ કરતી જ નથી રસ્તો બનાવે અને પાછું ખોદકામ ચાલુ કરી દે ને એને કારણે ટ્રાફિક ની સમસ્યાઓ બહુ થવા માંડી છે બીજું કે અ ઘરમાં જેટલા વ્યક્તિ એટલા સ્કૂટર હોય ફોર વ્હીલર હોય એને કારણે એટલું બધું ટ્રાફિક થઈ જાય છે ને કે જેને કારણે બહુ સમસ્યાનોો સામનો કરવો પડે છે સામાન્ય વ્યક્તિ એ અત્યારે તો ઘણી વાર તો એવું જ વિચારી કે આપણે ચાલતા જઈએ ક્યાં તો સાયકલ ઉપર જઈએ ધીરે ધીરે તો જ આપડું આપને સમસ્યા નહી નડે બરાબર ને?
હા સાચી વાત છે હવે હવે કેવું છે કે બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે ટ્રાફિકને બધાને કેવું સ્કૂટર ને એવું જોઈએ નાના છોકરાને ચલાવવાનું જોઈએ ને બધાને શીખવાનું જોઈએ ને કેવું ફોર વ્હીલર હોય તો એ લોકોથી બહાર જવાય એટલે બધા ફોર વ્હીલર પણ લે છે ઘણા લોકો તો પૈસાવાલા હોય તો કેવું પાર્કિંગ એક જ હોય તો પણ બે બે ત્રણ ત્રણ ગાડી લે છે કે એક પોતાની એક વાઈફ ચલાવે વાઈફ નહી જાય એવી રીતે અ રાખે છે પણ એના લીધ જે ટ્રાફિકની સમસ્યા ત્યાં વધતી જાય છે પ્લસ એના લીધે ટ્રાફિકના લીધે પોલ્યુશન પણ ઘણું થાય છે હવામાનમાં બી બહુ ફેરફાર થાય છે પછી એના લીધે આપણે જે શ્વાસ લઈએ તે એર ક્વોલિટી પણ બહુ ખરાબ થઈ જાય છે.
હમ બરાબર છે અને જોવ ને આ ગમે તેમ હોય પણ મુંબઈ હોય કે અમદાવાદ હોય કે એવી મોટી સિટીમાં તો શું પેલા અ એજ આપી દીધેલ હોય. એટલે રેડ લાઈન ને અ ગ્રીન લાઈટ થાય એ પ્રમાણે પછી આ વાહન ચાલતું હોય એટલે એટલું બધું ટ્રાફિક નડે નહીં અને સરકાર ગમે એટલી ફેસિલિટી આપે પણ નાના ગામમાં તો લોકો સુધ નથી અને બીજું કે રસ્તા પોળા કરે ધારો કે સરકાર તો પાર્કિંગ ને બધા જગ્યા રોકી લઈ એટલે એનું એજ થઈ રહી બરાબર ને
હા. એ છે એ લોકોનું કેવું છે કે બધા પાર્કિંગની સમસ્યા પણ રહે છે ને બીજું કેવું કે લોકો બરાબર મૂકતા બી નહીં હોય હવે તમે જુઓ મુંબઈ જેવા શહેરની વાત કરીએ આપણે તો એમાં કેવું છે કે ત્યાં તો પાર્કિંગના પણ પૈસા લેવા પડે છે એ લોકો કે તમારી બે ગાડી હોય તો પાર્કિંગના પૈસા પણ આપો. બિલ્ડિંગના ફ્લેટના પૈસા તો આપ આપવાના એ અલગ પણ આ પાર્કિંગના પણ એ લોકો માગે કેમકે આ એ સમસ્યા સોલ્વ કરવા એવું જ કરવું પડે તો જ લોકો ગાડી ઓછી લઈ ને થોડું વિચારે કે હા ભાઈ પાર્કિંગના પૈસા મારે આપવા પડશે તો મેં ધ્યાન રાખું ને ગાડીમાં ખર્ચો નહીં કરો બીજું કેવું કે ગાડી તો લઈ એ તો બરાબર છે પણ બધે ફરવા જાય તો પણ એવું જ કે પહેલાં કેવું લોકો ટ્રેનમાં સફર કરતા તો ટ્રાફિક ઓછો ઓછું રેતો. પણ હવે તો બધા પાય ગાડી તો બધાને રોડ ટ્રીપને લોંગ ડ્રાઈવ પર જવાનું ને એવું બધું બધાને બહુ ગમે એટલે બધા ગાડી લઈને જ જઈએ હવે અત્યારે તમે જુઓ ચોમાસું ચાલુ થવાનું તો તમે થોડા દિવસ જોશો તો સાપુતારા અત્યારે તમે જાઓ વીકેન્ડમાં તો એટલું લાઈન હોય કે તમારે ગાડી મૂકવાની જગ્યા પર ના હોય. ફરવાનું તો દૂર નની વાત પછી એટ પાર્કિંગ શોધવામાં જ તમારે એટલો. ટાઈમ થઈ જાય કે પછી કેવું કે આ ફરવા ગેયલા કે પાર્કિંગ સુધવા ગિયા. તેવું થઈ જાય.
. બરાબર અને આમાં તો શું આવે તો એમ કે ઘણી વાર આપડે એવું વિચારીએ કે સરકાર કઈ એવો કાયદો લાવે કે. તમારે અમુક અમુક જગ્યામાં અ સાયકલ જ ચલાવાની ને હવે તો શું હા. ઇલેક્ટ્રિક વાહનો બી ની બી વ્યવસ્થા થઈ ગઈ એટલે શું ઘણી જગ્યાએ તો દમણને એવી જગ્યાએ તો સરકારે એલાન જ કરી દીધું કે તમે અ ઈલેક એક વાહન લાવવાની કે સાયકલ પર આવવાનું. કે જેને કારણે અ પોલ્યુશન ત્યાંનું વાતાવરણ બગડે ની અને અ પાર્કિંગની સમસ્યા પણ ના થાય એટલે અ એ રીતની વ્યવસ્થા કરે તો સારું પડે એમ સરકાર અને બીજું શું કે અ બિલ્ડિંગોમાં બી થેર થેર અ અંડરગ્રાઉન્ડ બી પાર્કિંગ આપી દેવા જોઈ કે જે કારણે પાર્કિંગની સમસ્યા બી ના થાય ને અ ટ્રાફિકને એવું બી નડે નહી આવતા જતા લોકોને તકલીફ નહી પડે રસ્તામાં ગાડી ઉભેલી હોય તો આવતા જતા લોકોને તકલીફ નહી પડે બરાબર ને.
એમાં એ રહહી્યો જ છે. ને કેવું હવે તમે આ સરકાર પણ ઘણું કહે છે જેમ તમે કીધું તેમમ કે તમે ધ્યાન રાખો પણ લોકોનું કેવું છે લોકો હજુ આપણે તો ઇલેક્ટ્રિક વ્હીકલનું એટલું બરાબર થયું નથી ને એટલે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલમાં શિફ્ટ થતા નહીં પણ જો સરકારે નિયમ જ લાવી દઈ કે તમારી બધી જૂની ગાડી હવે તમાથી નહીં ચલાવાય ને ઇલેક્ટ્રિક વ્હીકલ જ તમે લેવ ને ચલાવો તો જ કંઈ થાય તો એનાથી કેવું કે તમારું આ. દેશમાં આપણા દેશમાં એર ક્વોલિટી પણ સારી થઈ છે અને ટ્રાફિકની સમસ્યા પણ રે તો પણ કેવું કે કોઈને નડે નહીં કેમ કે એમાં કે ઇલેક્ટ્રિક વ્હીકલથી અવાજ બી નહીં આવે તો નોઈસ બી નહીં થાય ને બીજી રીતે બી પણ સારું રહે પ્રદૂષણને પછી એર ક્વૉલિટી જે દિલ્હી શહેર છે મુંબઈ શહેર છે બધે એર ક્વૉલિટી ધીરે ધીરે હવે બગડે છે ને કેવું બહુ જ ખરાબ થાય છે તેની સામે તમે ચાાઈનાને બધા બીજી દેશોમાં જુઓ તો એમાં નેવું ટકા ઇલેક્ટ્રિક વ્હીકલ જ ચલાવેલો હો. ત્યાંની સરકારે જ નિયમ રાખે ખલો કે તમારે પેટ્રોલ ને ડીઝલ વાળી ગાડીને ટુ વ્હીલર લેવાના જ નહીં. એટલે કેવું કે ત્યાંની સરકાર જ સ્ટ્રિક રેય થાય છે એટલે તનું સારું રહે છે ટ્રાફિકને બધી રીતે. તેવું જ અહીંયા પણ જો સરકાર નિયમો લાવે તો આ ટ્રાફિકની સમસ્યા પણ દૂર થાય એનાથી એ સાથે સાથે પ્રદૂષણને નોઈસનું અવાજને બધું બી પણ સારું થઈ જાય લોકોનું લોકોને પણ પણ હેલ્થવાઈઝ બેનિફિટ થવા લાગે ધીરે ધીરે.
હમ્મ. ને હવે અમે અ ચાલ ચાલો ને આપ આપડે વલસાડ ગામ જેવું નાનું ગામ હોય તો ત્યાં બી અ ચાર રસ્તા ને હોય તો પોલીસોભેલી ઉભી હોય પણ પબ્લિકો જે એટલું બધું ખરાબ હોય ને કે પોલીસ ની બી વાત ના સાંભળે. એટલે અમુક તો સરકારે કાયદા એવા અમુક લાવવા જ જોઈએ અને બીજું શું પેરેન્ટસ બી અ સમજતા નથી. કે નાના ના છોકરાઓને બી સ્કૂ સ્કૂટર આપી દે અને ગમે તેમ સ્કૂટર એ લોકો લાઇસન્સ વગર ચલાવે અને પછી શું એક્સિડન્ટને એવું થાય ને આવતા જતા તો આપણેે અ ટ્રાફિક પછી આપણા જ આપણે આપણી કાળજી જાતે રાખવી પડે પછી એવું થાય કે આપણે ઘણી વાર ચાલતા હોઈએ તો બી ટ્રાફિક જ એટલું બધું હોય ને કે વિચાર કરીએ કે આપણે જઈએ કે ન જઈએ એટલું બધું ટ્રાફિક અ જોવા મળે નાના ના ના ગામોમાં એટલું મોટા. શહેરોમાં બી એટલું જ ટ્રાફિક જોવા મળે પણ એટલું કે ત્યાંની ત્યાંના હિસાબે લોકો સમજે અને એ પ્રમાણે પછી ગાડીને એવું ચલાવે તો બીજા પબ્લિકને નુકસાન ન થાય બરાબર ને?
હા એ સાચી વાત છે એટલે એ તો લોકો જ સમજવું પડે કે તમારા છોકરાઓ અઢાર વર્ષના ના થાય કે ચાલો લર્નિંગ લાઇસન્સ માટે સોળ વર્ષની એજ છે તો સોળ વર્ષના થાય પછી જ એ લોકોને આપે એ લર્નિંગ લાઇસન્સ હોવું જોઈએ કેમકે આમાં કેવું છે બધા. પૈસા ખવડાવી દે એટલે પોલીસ પણ કંઈ કરતી નથી છોડી દે છોકરાઓને પણ સ્ટ્રીક જો રાવી દે ને ને ચાલન આપવા લાગે ને ઓનલાઈન તો આપણા નાના વલસાડ ગામ જેવા નાના ગામમાં પણ સ્ટ્રીકનેસ આવી જાયને લોકો ચેતવેલા રહીને. સારી રીતે રહી હવે તમે જાઓ વલસાડની બહાર હાઈવે પર તો હાઈવે પર નિયમ છે જ કે હેલ્મેટ પહેરવાનો જ તો પણ અડધા લોકો કે હેલ્મેટ વગર જાય છે ને ભાઈ એક્સિડન્ટ થાય ત્યારે ખબર પડે કે ત્યારે તો પહેરી લીધેલ હો તો તોા સારું રહેત. એટલે હેલ્મેટને એવું પણ એક નિયમ હોવો જોઈએ કે સીટી હોય તો પણ હેલ્મેટને એવું પહેરવાનું રાખવાનું જ કે એક્સિડન્ટથી બચી શકાય.
હમ અને સરકારે બી એવું મૂકી દેવા છે ઠેર ઠેર કેમેરા કે છોકરાઓ ગમે તેમ સ્પીડ વગર ચલાવે અમુક સ્પીડની લિમિટ વગર તો સીધો મેમો ઘરે જ આવી જાય બાર દેશોમાં કેવી વ્યવસ્થા હોય. કે તમે સ્પીડ લિમિટ ના રાખો તો તમારા ઘરે મેમો આવી જાય એ પ્રમાણે અહીની ઈન્ડિયાની સરકારે બી સમજવું જોઈએ અને એ પ્રમાણે અ ઠેર ઠેર કેમેરા મૂકી દેવાના અને એ પ્રમાણે મેમો આપી દેવાનો કે જેને કારણે લોકોની. સ્પીડ ભી ધીમી રહી વાહનની અને અ એક્સિડન્ટને એવું બી ઓછા થાય બરાબર.
હા. હા સાચી વાત છે એ તો હોવું જ જોઈએ કેમેરાને એવું તો કેવું કે થોડું એ લોકોને પણ ઈઝી રેય. હમ બીજું કેવું કે. ચોખ્ખાઈ પણ બીજી રીતે કેવું કે લોકોએ નિયમ પણ હવે ટ્રાફિક તમે ચાર રસ્તાની વાત કરતા હતા તો તેમાં પણ નિયમ પ્રમાણે ઊભી રહીને શાંતિથી ઊભી રહેવું જોઈએ કે. ચાલો તમે અ વાર લાગશે તો પે ગાડી થોડી વાર બંધ કરી દીધ એ બાને પેટ્રોલ પણ બચે અત્યારે પેટ્રોલની શોર્ટેજ પણ ચાલે છે આપણા દેશમાં તો ટ્રાફિકના સાથે સાથે લોકોએ પેટ્રોલ પણ એ રીતે બચાવી શકે ને કેવું કે અનનેસસરી ઓન. નહી મારવાનું હવે પોલીસ જગ્યા કરીને તમને જવા દેવાની છે તમને ઉતાવળ. થી તમે ફાસ્ટ ચલાવા. જાઓ ને એવું બધું કરો અમ તું ફસાઈ જાઓ ને પાછું એમાં પણ એક્સિડન્ટ થઈ શકે એટલે એમાં પન ને આપણે સાત તત્કાર આપવો જોઈએ પોલીસનો.
હમ્મ. ને આહ વ ચમાં તો મેં એક એવો, એક વિડિયો એવો જોયો કે જેમાં બહાર ના દેશમાં તો એટલું સરસ અહ કે સ્કૂલની વેન આવી ને બસ ઉભી રે તો આ આજુબાજુ જ્યાં સુધી એ બસ માં લાઈટ ચાલુ હોય અહ ત્યાં સુધી અહ-અહ સાસ જે કોઈ ગાડી આવતી જતી હોય એ સ્ટોપ જ થઈ જાય. કે જ્યાં સુધી બસની લાઈન અહ લાઈટ ચાલુ બંધની થાય ત્યાં સુધી બધા છોકરાઓ ઉતરીને પોત પોતાના રસ્તા ક્રોસ કરીને જતા ના રહે ત્યાં સુધી. તેવી ફેસિલટી પણ આપડે ત્યાં આવી જાય તો-તો કેટલું સારું પડે, બરાબર ને?
પાછા ફરી વાત કરીશું ચાલો.